હલો રાધે રાધે હું એકદમ મસ્ત છું. તમે કેમ છો?
હું પણ એકદમ મસ્ત, શું ચાલી રહ્યું છે શું કરો છો?
બસ કંઈ નહીં જોઓ ને બસ હવે આજુ નવરાત્રિ આવે છે તો બસ એની તૈયારીઓ કરું છું.
અચ્છા અચ્છા મને પણ એજ છે મારું પણ એજ ચાલી રહ્યું છે નવરાત્રીનું જ બધું ચાલી રહ્યું છે. સાફ સફાઈ કરો ને આ કરો. તે કોરોને.
બિલકુલ હવે તો એમ પણ જો ને તહેવારો હોય એટલે આપણે બહુ બિઝી થઈ જાય ને.
હા એ વાત તો ખરી તહેવાર આવે એટલે આપણે અ છ બ ગૃહિણીઓ એકદમ બિઝી થઈ જઈએ.
અને તય તહેવારોમાં મજા પણ એટલી જ આવે ને આપણને.
હા એજ તો છે આખું વાતાવરણ બદલી જાય છે આજુબાજુ હવે નવરાત્રી ચાલે છે તો સાંજની પરમાં ઘરમાં માતાજીની આરતી કરીએ પ્રસાદ બનાવીએ એ પ્રમાણે ઘરમાં રોજે આપણેે બધા બેસીને કરીએ તો એ માહોલ જ અલગ. થઈ જાય છે નવ દિવસ એકદમ આનંદમય લાગે છે માહોલ.
બિલકુલ બિલકુલ મારે પણ જો ને બસ આજ નવરાત્રી ચાલે જો આખો દિવસ બસ એની તૈયારીઓમાં હોય છે. બસ મા તાજીનો શણગાર કરવાનો પછી કંચક જમાડવાના છે તો બસ એની બધી તૈયારીઓ કરવાની. બધી નાની નાની માતાજીઓ કન્યાઓ આપણા આવે કેટલું મજા આવે. ને સરસ લાગે એકદમ દિવ્ય વાતાવરણ થઈ જાય.
ગરબા રમવાનું પણ બહુ જ શોખ છે.
અરે મને પણ સખત છે, તમને ખબર અમારે તો નવ દિવસની અલગ અલગ ચણિયા ચોરી એ ઓર્નામેન્ટસ નવ દિવસ તો ક્યાં જાય ને ને ખબર જ નહીં પડે.
નહી એ વાત તો ખરી કીધી હું પણ મારા ઘરમાં આવું જ હોય છે મારું પણ કે ભાઈ હવે પતી ગયું હવે નવ દિવસ હું મારી તરફ રહેવાની. મને નવ દિવસ ડિસ્ટર્બ કરતા નહી હું નહી તો ઘર બાર રમીશ બધું કરીશ.
અરે આ હું તો કેઈ ને નવ દિવસ તો એવી ભક્તિમાં લીનન થઈ જાઉં ગરબામાં લીન થઈ જાઉં કે મને ઘરમાં કામ કરતા કરતાં પણ મને બધા માતાજીના ગરબા જ સંભળાય.
મને પોતાને જ મને પણ પોતાને એવું એનું એ
હા અને પછી જો આપણેે તો અલગ અલગ તહેવારો ઉજ જવાની કેઉ કવી મજા આવે છે ને આમ. આમ તહેવારો જ એક એવી વસ્તુ છે કે જેમાં આપણો આખા પરિવાર ભાઈ બહેનો બધા એક થઈને સંપીને અ મળીએ એને બધું એન્જોય કરે.
હા હવે દિવાળી જોઈ લો ને દિવાળી પણ કેટલું સરસ હોય છે લાાઈટિંગ ર ગોળી મીઠાઈ એ કેટલું બધું ખાસ લાગે છે.
હા તહેવારો ની તો વાત જ જુદી છે. અ હો દિવાળીમાં પણ કેટલા આપ આપણે આપણું ઘર કેટલું દીવાઓથી જગમગી જાય છે કેટલું
હમ્મ મજા આવે છે માર્કેટમાં પણ કેટલી રોશનીઓ હોય છે. કેટલી હલચલ હોય છે. બધું નવું જાત જાતનું દેખાવા મળે છે મતલબ બહુ જ સારું લાગે. ગે છે.
હા, હા, હા. અને ડેલી કંઈક નવી નવી રંગોળી કરવાની.
હા, હા એ પણ મને સરસ લાગે છે. હું સાંજની પોરમાં ચાાય નાસ્તો કરીને પછી બહાર મારે આંગણે મસ્ત રંગોળી બનાવવાનું સ્ટાર્ટ કરી. તેઓ રંગોળી બનાવી દઈએ. પછી સાંજના દીવાની તૈયારી કરીએ માતાજીના દીવા પછી આપણે ઘરના ઓટલા ઉપર દીવા. અને પછી જમવાનું એવું મારું સાંજ ન તો ફિક્સ જ થઈ જાય છે નવે નવ દિવસ.
હા, નહી બહ મજા આવે કેવી જાાત જાાતની મીઠાઈઓ બનાવીએ. પરસાન બનાવીએ અ લોકો એકબીજા હા લોકો એકબીજાને ઘરે જાય. મને છે ને તમે હોળી પર જે બધી ભુજીિયા બનાવો ને એ તો ભુજીયા આ એ મને બહુ જ ગમે.
હા. હા હોળીના દિસ કલર લગા હા હા હા હોળી પર પણ બહ મજા આવે છે તમે કોઈ દિવસ વ અહંયા અમારે તમારી સોસાયટીમાં પણ થતી હશે ને હોળી નીચે બધા મ્યુઝિક લગાડી ને પછી હોળી રમીયે. ને એકબીજા ઉપર પાણીની પાઇપો છાંટીને.
હા, હા હવે તો આજ આજકાલ તો બધા રિઝોર્ટમાંને એવી રીતે જવા લાગ
હા ના નથી હવે તો આવા શું કે છે જે ગરબાના આવીતે કોન્સર્ટ થવા માંડ છે તેમ હોળીના પણ પાસે જ લઈને. અ બધા એક ત્યાં એકઠઠા થાય છે અને ત્યાં કરે છે હવે તો પેલા જેવું ક ફેસ્ટલ લ જ નથી રહ્યા છે.
હા પહેલા જે એવી ફેસ્ટિવલમાં મજા નથી પહેલાં તો આપણે કેટલા ઉત્સાહિત હતા મહિના આગળ
હા હા એ તો છે જ હવે આજકાલના છોક કરાયોમાં. પણ આવો ઉત્સાહ નથી જેવો આપણામાં હતો. આપણે કેવા આમ દિવાળીના ટાઈમ પર પણ સવારે વેલા ઉઠીને ફટાકડા ફોડતા હતા નવા વર્ષના દિવસે ફટાકડા ફોડતા હતા ના ધોઈ નવા કપડાં પહેરીને આપણા વડીલોના ઘરે જતા હતા પણ હવે આજના જનરેશનમાં આવું કોઈ નથી કરતું કે આવે કે કરે કે આપડી જોડે.
હા. હા ભોજ હવે બધું ઓછું થઈ ગયું છે.
હા, અને આ બધા ફેસ્ટિવલથી પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાનો મોકો મળે છે આપણને.
હા હા, એ એ જો એક તહેવાર જ તો એક એવી વસ્તુ છે કે આપડે બધા આપડા કામકાજ આપડુ ટેન્શન બધું ભૂલીને પરિવાર સગા સંબંધીઓ, મિત્રો જોડે અ ટાઈમ પસાર કરીએ છીએ. સુખ દુખની વાતો કરીએ છે, અને હડીમળીને તહેવાર
હા હા હા. અને રોજિંદા સ્ટ્રેસમાં પન થોડું રિલેક્સ મળે આપ પનને
હા. તેહવાર અ તેહવાર આવે ને એટલે આપ આપડુ પેલું કેય ને આપડી પેલી જિંદગી જે થોડીક અ ધીરી પરી ગ્યી હોય ન તેને કહેવાય ને આમ રીસ
રીસ્ટા, અને આપણના પણ કેટલું એનર્જી આવી જાણે, જેમ કે દિવાળી જ છે, તો દિવાળીને આપણે ઘરમાં કેટલી ફટાફટ સાફ સફાઈ કરવા માંડી છીએ. નવા જન જાત જાત ના આપડે નાસ્તાઓ બનાવવા માંડી જીએ છીએ. આ ડેકોરેટ કરીએ આ ડેકોરેટ કરીએ આપડુ કેટલામ દસ પંદર દિવસ તો આપડા આમાં જ જતા રહી છે, પણ તો પણ આપણને બધું જ ગમતું હોય છે.
હા, કેવો અલગ મહિના પેલથી શરૂઆત કરી દીએ ઘર. એક ઘરનો એક એક ખૂણો ખૂણો આપણે
સાફ કરી લ્યે છે, નથી જરાય નથી થાકતા આપડે તો ચક કલીને સક્કરપાડા અને બધું જ ઘરે બનાવી લીએ એ ટાઈમ પર.
હા હા, હું પણ બ ઘરે જ બનાવું મત્લ પહેલાં કરતાં ઓછું થઈ ગ્યું છે, પેલા તો બધું મીઠાઈ પણ ઘરે બનાવતા હતા. પણ હવે અત્યારે એટલો સમય નથી રેહ તો એટલે મીઠાઈને એવું તો બારથી લાવીએ પણ હું તો પૂ છે, ચકરી છે, શક્કરપારા છે, એ બધું ફરસાણ હું ઘરે જ બનાવું છું.
હા, કારન કે હવે હું તમને કીધું ને કે હવે આપડા જેવા છોકરાઓ નથી રીહ્યા સે, એ આવતા નથી કરતા નથી આપડી જોડે એટલે આપણમાં પણ આવું થોડું ઉત્સાહ આવું થઈ ગ્યું છે. બટ આ બધું મને બનાવવાનું કરવાનું એ મને ગમે છે પણ.
નહી નહી, આપડે તો જો જે રિવાજ છે, તે તો કરવા જ પડે. આપડી પારંપરાગત બધી વાનગીઓ છે, એ તો બનાવવાની જ હોય છે. આપડે ભલે છોકરાઓ ખા તા નથી. પણ આપડે બના તા રેશું ને તો એ પરંપરા આગળ ચાલતી રેહશે. આપ
હા, અને આપણા છોકરાઓ પણ કેત આ મતલબ બધાના જોઉં છું, અમારી સોસાય તેમાં બધા જ અ છો કરાઓ ફેસ્ટિવલ આવે ને એટલે એટલા ખુશ થઈ જાય છે ને કે વાત જ નહીં પૂછો બધા જ ફેસ્ટિવલમાં આમ જ આંટી આમ આંટી આમ આટી આમ અને બધે જ પોતપોતાના હિસાબ થી તૈયારીઓ કરે છે અને મને જોઈને બહુ જ ગમે છે
હા, નહી, નહી, છોકરાઓ આજકાલના જે છોકરાઓ છે ને બહુ હોશિયાર છે અમારે ત્યાં બી બધા છોકરાઓ ગણિત ઉત્સવને એટલું ધામ બી ઉજવે છે ને બધી અમારે એમના મંડળનું નામ છે બાલ ગણિત મહોત્સવ, તો એટલું સરસ એ લોકો પ્રિપરેશન કરે છેને એટલું સરસ બધું ત્યાં ડેકોરેશ બધી જવાબદારી નાના છોકરી છોકરાઓ જ ઉપાડી લે છે અમે મોટા એવા ઇવોલ્વ થઈએ જ નહીં પણ એટલું સરસ એ લોકો બધું આયોજન કરે છે, તો બહુ મજા આવી જાય
હા, હા, પણ તમે જોયું છે આ બધા ફેસ્ટિવલોના કારણે પર્યાવરણમાં પણ ધ્યાન રાખવું જરૂરી છે દિવાળી ના દિવસે આપણે કેટલા ફટાકડા ફોડતા હોય તો તેનાથી ધુમાડો પણ થાય અને પર્યાવરણને નુકસાન પણ થાય છે એટલે ઓછા માત્રા માં ફોડવા જોઈએ
હા એ તો થાય જ છે પણ જોઓ ને આપડે ક્યાં રોજ ફટાકડા
હું એજ કેવાની હતી, હા રોજે આ જે ગાડીઓના ધુમાડાઓ થાય છે ઈ થાય છે એના કરતા તો આપડા વર્ષના એક દિવસ ના ફટાકડા ઓછા છે
તહેવાર આવે છે તો એ તહેવાર તો આપણે મન ભરીને માણી લ હા બહુ આમ ધુમાડા વાળા ફટાકડા નહીં ફોડવાય જોઈએ થોડી ઓછી માત્રામાં ફોડવા એ પણ તહેવાર તો આપણો છે જ એટલે એને તો આપડે મન ને માણી
હા એટલે ફેસ્ટિવલ માત્ર ઉજવણી નથી એ ખુશી અને જોડવાણનો સમય છે
હા બિલકુલ હવે તમે જો હોળીનો જ લઈ લો તો આપણે હોળી પ્રગટાવીએ તો કેવી ઇકો ફ્રેન્ડલી પ્રગટાવી એમાં અમે અમે છે ને લવીગ છે ઇલાયચી, કપૂર એ બધું છાણ છે એ બધું એટલું બધું નાખ્યું ને અમે હોડી પ્રગટાવીએ કે આખું વાતાવરણ પણ એનાથી શુદ્ધ
શુદ્ધ થઈ જાય છે એટલે દરેક ફેસ્ટિવલ આપણે આનંદથી જ ઉજવતા હોઈએ છીએ ટ્રે મને સિમ્પલ રીતે ઉજવવાનું
દરેક તે આપણે ઉજવવા જ જોઈએ અને છોકરાઓને પણ શીખવાડવાના જોઈએ કે દરેક તહેવાર ધામધૂમ થી અને પ્યાર મોહબ્બતથી તમે એકદમ સ હળી મળળીને બધા સાથેવું જો
હા મને તો નવા નવા ફેસ્ટિવલ આવે છે નવા નવા કપડાં પહેરવાની છોકરાઓને લાવવાની એમાં પણ કેવી નવી મજા હોય છે.
હા હા
હા અલગ જ મજા હોય છે ખાસ કરીને દિવાળી દિવાળી આપડે પણ નવા કપડા લાવ એ નવી વસ્તુઓ લાવીએ ઘરમાં આમ થાય કે ઘર જે, જેટલું આપણે ડેકોરેટ કરે એટલું ઓછું જ લાગે ને આપણને પણ જેટલું કરે એટલું ઓછું લાગે
બિલકુલ એ તો તમારી વાત સાચી છે. ટલું આપણને એ તહેવાર કરરોના દિવસોમાં તમને ખબર આપણો ટાઈમ પણ ઓછો લાગે છે એટલું બધું ઘરમાં કામ હોય છે ને, છતાં પણ આપણે થાકતા નથી ને બધું હોશ શે
ઓશ્યો હા હા એકદમ એનર્જી લાગે છે આ દસ પંદર દિવસ આપડણે ભૂલી જ જઈએ કે પ આપણું શરીરમાં અંગ પણ દુખે છે જેમ નવ દિવસ આપડણે આમ સદભુત ભૂલીને ત્યાં મ્યુઝિક નો આનંદ લઈએીએ ગરબા નાચવા લએ્યા દિવાળીમાં પણ આવું. ઉ થાય છે.
બિલકુલ બલકલ એટલે બધા જ તહેવારો ધામધૂમ તે ઉજવવા જ જોઈએ. અને આમ તો મને તો બધા જ તહેવારો બહ જ ગમે છે.
હમ મને પણ
હા ચાલો તો પછી મળશે બાય.
હા બાય બાય. ચાલો મળીએ પછી.